હલો. હલો કેમ છો મજામાં હાહો હું મજામાં છું. તું કેમ છે? એકદમ મજા મોજે મોજ હે ને અરે મો મોજે મોજ જ હોય ને જયારે ફ્રેન્ડસ ભેગા થાય ત્યારે તો ખુબ જ મોજ હોય આજ તો હું તને વાત કરીશ કે અમે નાના નાના હતા ને ત્યારે અમે ખૂબ મોજ કરીતી અને અત્યારના બાળકો જેવું તો અમારે બિલકુલ કઈ હતું જ નહી હહ અમારે તો એટલી સરસ બાળપણની યાદો છે ને કે ઈ તમારી જનરેશન પાસે તો હશે જ નહી. શું કેવું છે તારું?
તમે જે યુગમાં મતલબ તમે જે નાના હતા ત્યારે ભઈના તમારો તો અલગ ટેકનોલોજી વગરનો યુગ કેવાય અમારો તો ટેકનોલોજી વાળો યુગ કેવાય એટલે તો બહુ અલગ પડી જાયને એમ બાળપણનું જીવન
હમ સાવ સાચી વાત છે. અમે નાના હતાને ત્યારે મોબાઈલ નતા અને અમને અ તમારે જે અત્યારે સ્માર્ટફોન અને સ્માર્ટ બોર્ડનો કોન્સેપ્ટ આવ્યો છે. ને એવું પણ અમારે નોતું અમારે તો સરસ બ્લેકબોર્ડ ઉપ પર અમારા સર અને મેમ ભણાવતા અને એટલું સરસ એક્સપ્લેન કરતા અને સરસ એમ કે યાદો પણ હતી. અમારે એવી કે અમને ખુબ જ ગ્રાઉન્ડમાં રમાડતા અને એક વાત એ પણ કરું અમે નાના હતા ને તો અમે તો અ અ બધા ભાઈ બેન અ ચાલીને અ સ્કૂલે અ સ્કૂલે જતા. ઘરેથી એ અડધી કલાક પોણી કલાક પહેલા બધા નીકળીએ અને આજુબાજુમાં બધા સાથે જ ભણતા હોય લગભગ એવું જ હોય કે આડોશ પાડોશી ના બધાના બાળકો એક જ સ્કૂલમાં ભણતા હોય અને સાથે એ ટોળું બનાવીને ચાલીને જઈએ, અને રસ્તામાં મસ્તી કરતા જઈએ, ને વાતો કરતા જઈએ ને ક્યારે સ્કૂલ આવી જાય ઈ ખબર જ ન પડે અને જયારે અત્યારના બાળકોને તો ગાડી, ઓટો, બસ અટલી સરસ ફેસિલિટી હોય છે પણ અમારે તો ઈ અમારી યાદો તો છે ને એટલી સરસ હતી ને કે એ એ અમે અત્યારે યાદ કરીએ ને તો પણ અમને થોડી વાર માટે તો મજા આવી જાય કે પાછા એ સમયમાં વયા જઈએ તો કેવી મજા આવે.
હમ. તમારા સમયમાં તો તમે ખુબ મજા કરી. અમારા સમયમાં તો એવું છે કે આ બસ લેવા આવે, સ્કૂલની બસ હોય, સ્કૂલેથી ઘરે લેવા આવે, મૂકી જાય, કા તો ગાડી ઘરેથી
ઈ મતલબ
આપે વાલીઓ ગાડી આપે એટલે ગાડી લઈને સ્કૂલે જવાનું પણ તમારી જેવી મજા નઈ અમારે અમારે તો ગાડી લઈને જવાનુંને ગાડી લઈને પાછા તમારી જેવી મજા નઈ હાલીને જવાનું ને હાલીને પાછું આવવાનુંને. તમારું શું કેવું?
અમારે ત્યારે એવું થતું ખરી કે ચલો આપણે થાકી જઈએ છીએ કે એવી પણ એ જે ભાઈબંધો સાથેને બેનપણીઓ સાથે જે ટાઈમ પાાસ થતો ને જે વાતો થતી એમાં ઘણું બધું જાણવા પણ મળતું અને અમે નાના હતા ને ત્યારે એ સ્કૂલેથી આવ્યા, બેગ મૂક્યું, હાથ પગ મોઢું ધોઈને જમ્યા, જમ્યા પછી અમારું તો કેવું સવારની સ્કૂલ હતી એટલે અમે બપોરે એક વાગે તો ઘરે પહોચી જઈએ અને પછી જમી કરી અને સુઈ જઈએ ઉઠીએ ચાર વાગે, ઉઠીને મસ્ત મમ્મી માથું ઓડી દે એટલે માથું ઓળીને શેરીમાં રમવા વયું જવાનું. એટલે અમે તો એટલું સરસ પકડમ પકડાઈ રમતા, થપ્પો રમતા, લંગડી રમતા, પછી પત્તા અમે તો બહુ જ રમતા અને જેમ જેમ સીઝન ફરે ને એમ અમારી રમતો ફરે ક્યારેક ગરિયા આવી જાય, લકોટીથી રમીએે, દોયડા કૂદીએ અને જેવો શિયાળો ચાલુ થાય ને એટલે બધી મમ્મીઓ એમ કે ચલો હવે આજે કોય દોય દોયડા કૂદવાનો દિવસ છે એટલે બધાને સો સો સો દોયડા કૂદવાના અને એમાંય અમે તો કોમ્પિટશન કરતા. એટલે રમતની રમત થઈ જાય અને એક્સરસાઇઝની એક્સરસાઇઝ થઈ જાય એટલે અમારા અમારો બાળપણ તો આવી રીતે બહુ જ આંગણામાં ગુજર્યું છે અને અત્યારના બાળકોને તો કેવું છે મોબાઈલ ને, ટેકનોલોજી ને, લેપટોપ ને, ટીવી અ એટલે એ લોકો પાસે એવી યાદો બનશે પણ અમારે અમે નાના હતા ને ત્યારે અમારી યાદો તો આમ એ પીરિયડ તો મને એમ થાય કે એ તો અમારો ટાઈમ ગોલ્ડન ટાઈમ હતો.
હમ, એ તમારી વાત એકદમ સાચી અમારે હું જયારે ભણતો ને ત્યારે અમારે અમારા પેરેન્ટ્સ દ્વારા સાયકલ પ્રોવાઈડ કરી દીયે એટલે અમે જ્યાં જવું હોય ટ્યુશન જવાનું, સ્કૂલે જવું બધાં ભાઈબંધો દ્વારા સાય તો બો મજા આવતી સાયકલમાં તો ચોમાસામાં તો બો મજા આવતી ચોમાસું આવે ને એટલે સાયકલમાં વરસાદ આવે ને ત્યારે સાયકલ લઈને બાર આટો મારવા આખું અમારો સીટી હતું આખું ફરવા જાતા ને મોજ
મજાજ આવતી પણ અત્યારના યુગમાં એવું છે કે સ્કૂલનું જીવન અને બાળપણનું જીવન સાવ બદલાય ગયું. સ્કૂલનાં જીવનમાં એવું થઈ ગયું કે સ્કૂલમાં સ્માર્ટ બોર્ડ આવી ગયા અને બધી વસ્તુ બીજી
ઘરે હોમવર્ક અવે વોટ્સએપમાં આવી જાય વોટ્સએપ માંથી આવી ઘરે કરી નાખવાનું અને અમુક સ્કૂલો દ્વારા તો એપ્લિકેશન પ્રોવાઈડ કરવામાં આવે કે પ્રો જે એપ્લિકેશન હોય એમાં હોમવર્ક આવે એ એપ્લિકેશનમાં હોમવર્ક કરવાનું ડિજિટલ જે આ સ્પી
આ સ્પીકિંગ છે, રાઈટિંગ છે એ બધું તમારે ઓનલાઈન ડિજિટલમાં જ કરી નાખવાનું અને આ લોકોનું જીવન તો સાવ એટલે આ મોબાઈલ બેઝ ઉપર જ થઈ ગયું અમારે એવું નતું અમારે પાછું એવું હતું કે
દરરોજ ટીચર હોમ
ટીચર હોમવર્ક આપે ઈ ઘરે કરવાનું ને બધી વસ્તુ મજા જ આવતી અમને તો તમારે કેવો એક્સપિરિયન્સ હતો? હા સાવ સાચી વાત છે અને તો એમતો નય કે આપણા અહ આપણા જીવનમાં જો શ્રેષ્ઠ સમય હોઈએ તો ઈ શાળા દરમિયાનનો. કે એકથી બાર ધોરણ દરમિયાન જે આપણે શાળામાં અનુભવ કરીએ છીએ, જે શીખીએ છીએ, ઈ પછી આખા અહ જીવન દરમિયાન આપણને યાદ રહેે છે. અને આપણને ઘણી યુઝફુલ પણ હોય છે. અહ આ તું કે છે ને એ સાવ સાચી વાત છે, કે અહ અમારી જનરેશન અને તમારે બન બંનેમાં એવું સારું હતું કે થોડું આપણે રમતા બાર અને આપણે બોર્ડવર્ક રહેેતું, આપણને હોમવર્ક આપતા જે ફિઝિકલ ચેક તા, અત્યારના બાળકોનું તો કેવું છે કે બધું ઓનલાઈન થઈ ગયું છે. એટલે એ લોકોનું અહ જીવન મોબાઈલની અહ ઈર્દ ગિર્દ જ ફર્યા કરે છે. અત્યારના બાળકોને બહાર એવું કીધું હોય કે ચલો શેરીમાં રમવા જાવ તો એને નય ગમે પણ એને એવું કહેશો કે ચલો આપણો મોબાઈલ આપું છું કલાક લઈને બેસી જા. તો એ લોકોને ખૂબ ગમશે એટલે અને અમારા ટાઈમમાં તો છે ને અમે લોકો અહ વ્રત કરતા, અને વ્રત નું જાગરણ હોય ને ત્યારે પણ અમે બધા ભેગા થતા આજુબાજુ વાળા આન્ટીઓ ને અંકલ ને એમના છોકરાઓ ને અમે બધી બેનપણીઓ અને આખી રાત સરસ અમારે ત્યાં આંગણું પણ મોટું હતું અને કોમન પ્લોટ પણ બોઉ સરસ હતો સોસાયટીમાં. તો બ ધા મોટા-મોટા હોય ને એ લોકો ચેર લઈને બેસે અને અમે લોકો બધા રમીએ, તો અમે તો ખૂબ જ રમ્યા છીએ. ઈંડાદા રમ્યા છીએ, એમાં કેવું ચાર બોક્સ કરવાના, ને પછી ટીમ પાડવાની, ને પછી વચ્ચે પથ્થર મૂકવાના એને લાઈક એન ઈંડા કે. અને પછી એમાંથી લેવાનાને એમાંથી પોઈન્ટ્સ લેવાના, પછી અમે ના ના હતા તો સાપસીડી બહું રમતા, અને અહ સાપસીડી જેવુંજ. અને અત્યારના છોકરાઓને ક્રેઝ થઈ ગયું છે લુડો. અત્યારના છોકરાઓ લુડોમાં અહ જામી ગયા છે. અહ પણ અમે લોકો તો નાના હતા ને ત્યારે આવી આ ઈન્ડોર ગેમ કરતા આઉટડોર ગેમ બહું જ રમતા, અને બહું મજા કરતા, અને અહ ક્યારેક તો બધા ભેગા થઈ અને ફરવા પણ જતા તો એ યાદો પણ બહું જ સરસ અહ છે અમારા મગજમાં.
હમ્મ. ઈતો મને એકદમ બહું સારું કેવાય કે બધી યાદો છે ના, ઈ તો બહું મજા આવે. અમારે કેવું હતું કે અમે જયાં સ્કૂલમાં ભણતાને ત્યારે પ્રવાસમાં ગયા ને તો પ્રવાસમાં બહું એન્જોય કર્. યું અને પ્રવાસ અહ જયાં જે ધોરણમાં પ્રવાસ હોયને ઈ ધોરણમાં પ્રવાસમાં હંમેશા જવાનું, જવાનું ને જવાનું જ તે. અને અમે પ્રવાસમાં જઈએ એટલે બધા ભાઈબંધો ભેગા થઈએ અને ખૂબ મજાજ આવે. અમ આમાં એક હું તમને ગાલનો એક કિસ્સો કહું. હમણાં અહ જે મારો ભાઈ છે ને નાનું ઈ પ્રવાસમાં ગયો તો, ઈય કેતો તો કે અમે બધાં ભાઈબંધુ એક સાથે, અહ ઈ લોકોને લઈ ગયા તાં ગીર. ગીર અને સોમનાથ. ઈ લોકોને ગીર અને સોમનાથ લઈ ગયા તાં ને તો ઈ કે કે બહુ મજા આયવી. ગીરમાં ગયા, ગીરમાં જંગલ સફારી કરી, સિંહ જોયા, વાઘ જોયા, હરણ જોયા, દીપડા જોયા, પછી હાથી જોયા. એ કયે કે બહુ મજા આવી અને બધા ભાઈબંધ હારે હતા એટલે તો બહું મજા જ આવે. અને ઈએ એમેય કીધું કે અમે રાત્રે બોન ફાયર કીરું તું, બધા બેઠા તા અને બધા ગીત ગાતા તા ને ને ડાન્સ કરતા તા ને ખુબ મજા કરી. અને પછી સોમનાથ એય ગયા તા અને સોમનાથ મહાદેવનું મંદિર છે. જે ભારતમાં બાર જ્યોર્તીલિંગ છે ને એમાની એક જ્યોત ર્લિંગ છે સોમનાથ મહાદેવ. સોમનાથ મહાદેવ ના દર્શન કર્યા, અને ન્યાં પર ખુબ વિશાળ દરિયો છે, ને ન્યાં પ્રસાદી લીધી ને ખુબ એય આનંદ કર્યો. ઈ પણ મને કેતો તો કે આવું વર્ષમાં એક એક વાર તો ભાઈબંધો સાથે
બંધો સાથે બહાર જવું જ જોઈએ પ્રવાસમાં. એ ક્યે કે આ ડિજિટલ યુગમાં બધા ફોન ફોન નું ઉપયોગ વધી ગયો. પણ એની કરતા આવી રીતે કેક બહાર ફરવા જવું બહું જરૂર છે, આપ જે આપડા માટે. હમ્મ સાચી વાત છે. આજ આપણા જીવનની બધી યાદો છે. કે અહ આપડે બધા સાથે ફરવા જઈએ અને એન્જોય કરીએ, જે પ્રવાસ દરમિયાન અલગ-અલગ અનુભવો થાય, આપડે પેરેન્ટ્સ સાથે જઈએ ને એનો અનુભવ પણ અલગ હોય. અને આપણે એકલા પ્રવાસમાં ગયા હોય ને એનો અનુભવ પણ અલગ હોય. કે બધા ફ્રેન્ડ્સ સાથે હોય અને જયારે પેરેન્ટ્સ સાથે ગયા હોય ત્યારે આપણું ફેમિલી સાથે હોય, તો એ પણ અનુભવ બહુ જ સરસ થાય. અને હું તો એમ કહું કે વરસમાં એક થી બે વખત ભલે દૂર નહી તો નજીક, આપડા જ્યાં રેતા હોય ત્યાંથી નજીક પણ એક દિવસનો પ્રવાસ પણ કરવો જોઈએ. જે આપડી અહ ઇન ફ્યુચર આપણી બધી યાદો બની રહેશે. અને આપણે જયારે આપણા બાળકો હશે તો એને આ બધ ધી વાતો આપણે કહેશું તો એના માટે પણ અહ એક યાદગીરી બનશે. કે અહ આવી રીતે અમે નાના હતા, ત્યારે અમે આવી રીતે રમતા, ને આવી રીતે ફરવા જતા, ને આવું બધું કરતા અને આ યાદો તો છે ને જીવનભર આપ ણી સાથે રહેવાની છે. તો અહ વરસમાં એક વખત તો આવી રીતે ફરવા જવું જ જોઈએ. અને ખુબ મજા આવી તારી સાથે વાતો કરવાની મને, અને બા અહ તારી સાથે વાતો કરતા-કરતા હું તો મારા બાળપણમાં પહોંચી ગઈ. અને મને એ બધો પળો યાદ આવી ગયા. સારું બેટા આપણે બીજી વખત વાતો કરશું, મળશું આવજે. આવજો.